હલો હલો
હેલો મારો આજ આવી રહ્યો છે, તમને? હા હું એકદમ મજામાં તમે કેમ છો? હું એકદમ મજામાં તમે કેમ છો?
હું પણ મસ્ત ઓછામાં છું તો બીજું શું ચાલે છે?
બસ કાંઈ નહી જોવ હમણાં વરસાદ આવી ગયો ને ઠંડી ઠંડી હવાઓ ચાલી રહી છે તો એવું લાગે છે કે સુઈ જાય.
નહ ખરેખર વરસાદ ન વરસાદ આવે એટલે કેવાય ને કે આખી પ્રકૃતિ માં એમ સંતોષ એટલે આખી પ્રકૃતિ સંતોષ પામી જાય કેમ કે પેલા શું બણે છે કે વધારે ધૂમ ધકતો એટલે તાપ હોય સૂર્યદેવ નો અને પછી જેમ વરસાદના છીટા પડે એટલે કેહેવાય ને કે આખી જગ્યા એક શાંતિ પામી જાય. આખી જગ્યા એક એકદમ સમૃદ્ધ વાતાવરણ થઈ જાય છે એટલે મને ઘણીક વાર એવું લાગે છે કે આજે આપડણે છે ને વાતો કરીએ સંતોષ ના વિષયમાં એટલે કે મને એવું લાગે છે કે જ્યાં ઈચ્છાઓ સમાપ્ત થાય ને ત્યાંથી સુખનો પ્રારંભ થાય છે, એટલે કહેવાય ને ગુજરાતીમાં એક બહુ સુંદર કહેવત છે, કે સંતોષી સદા સુુખી આ ચાર શબ્દો સામાન્ય લાગે છે પરંતુ જો જીવન માં ઉતારી લેવામાં આવે ને તો સમગ્ર જીવનનો માર્ગ બદલાઈ શકે આજે દુનિયા કેવાય ને કે ઝડપથી એમ આગળ વધી રહી છે, માનસ ચંદ્ર સુધી પહોંચી ગયો છે, વિજ્ઞાન એ અદભુત પ્રગૃતિ કરી છે, સગવટો પણ વધી ગઈ છે, પણ એક પ્રશ્નો આજે પણ પૂર્ણ છે, શું મનુષ્ય ખરેખર સુખી થયો છે? આ પ્રશ્નનો જવાબ જો આપણે શોધવો હોય ને તો મને એવું લાગે છે, કે કોઈ પ્રયોગશાળામાં જવું પડશે કેમકે ત્યાં પણ ખરેખર આપણને જવાબ નહીં મળે. આ પ્રશ્નનો જવાબ તો માત્ર ને માત્ર આપણા એક જ જગ્યા આપણને મળી અને એ છે, કે એક નજર પોતાના હૃદય તરફ કરો એટલે જો મન સતત અસંતુષ્ટ હોય ને તો બહારની શા પતિ પણ અંદરની ગરીબી દૂર કરી શકતી નથી. કહેવત છે, ને કે લોભને કોઈ લોભ નથી ભરતો. એટલે ઈચ્છાઓનું સ્વરૂપ અગ્નિ જેવું છે, જેટલું ઈંધણ આપો ને. એટલી જ બધું ભડકે એટલે આજે નાનું ઘર ગમતું નથી. મોટું ઘર મળ્યું તો બંગલો જોઈએ છે, બંગલો મળ્યો તો વૈભવ જોઈએ વૈભવ મળ્યું તો કેવાની કે પ્રસિદ્ધિ જોઈએ અને અંતે વધુ મળ્યા પછી પણ મન કાય કે હજુ કઈક તો ખોટે છે. કારણ કે અભાવ વસ્તુઓનો નથી અભાવ કવાય ને કે સંતોષ નો છે, એટલે જુઓ કુદરતે અ આપણને કુદરતે જુઓ ને ક્યારે સૂર્ય એ ક્યારે એવો વિચાર કર્યો નથી. કે આજે થોડો વધુ પ્રકાશ આપવું ચંદ્ર ક્યારે ફરિયાદ કર્યો નથી. કે હું સૂર્ય છે એટલો તેજસ્વી કેમ નથી. વૃક્ષ પોતાના ફલ પોતે ખાતું નથી. નદી પોતાનું જલ પોતે પીતી નથી. એટલે પ્રકૃતિ પણ આપણને શીખવે છે, કે જે પોતાનામાં સ્થિર છે તે જ સાચે સમૃદ્ધ છે. આજે માણસ પાસે સમય ઓછો નથી પરંતુ શાંતિ ઓછી છે. કહેવાય ને કે મિત્રો ઓછા નથી પરંતુ વિશ્વાસ ઓછો છે. ધન ઓછું નથી પરંતુ સંતોષ ઓછો છે. એટલે જ તો જીવન ભાર રૂપ લાગે છે અને એક બીજી કાહવત દૂરના ઢોર સુહામણા. એટલે કે બીજાનું જીવન હંમેશા સુંદર લાગે છે પરંતુ આપણે માત્ર તેમની ખુશીની ક્ષણો જોઈએ છીએ. તેમની નિંદ્રાહીન રાતો નહી, તેમના સંઘર્ષો નહી, તેમના આંસુઓ નહી કેહેવાય ને કે તુલના એ દુઃખ ન બીજ છે. એટલે કે એ જે સંતોષ મને એવું લાગે છે, કે સંતોષ સુખ ન મૂળ છે. એટલે ભીકારી પાસે કદાચ ધન ન હોય. પણ જો તે સંતોષી હોય ને તો નિરાંત તે ઊંઘી શકે છે, અને રાજા પાસે આખું રાજ્યો હોવા છતાં પણ સંતોષ ન હોય તો એનું મન કેવાય ને કે ભિખારી કરતા પણ વધારે એટલે નબળું પડી જાય. એટલે સંપત્તિ ખિસ્સામાં હોવી સારી નહી. પણ કેવાય ને મનમાં હોય ને તો વધારે સારી. પડે બસ મને એવું જ લાગે છે કે જો સંંતોષ કેવાય ને કે સંતોષ પરમ સુખમ સંતોષી પરમ સુખમ. તમને શું લાગે એ વિષય ઉપર.
હા એ તો તમે એકદમ સાચું કીધું હો. કે સંતોષ કહેવાય ને કે માનવ જીવનની મને લાગે છે કે સૌથી મો છે ને સમૃદ્ધિ જ છે એવું લાગે એટલે કે માનવ જીવન કહેવાય ને જેને સંતોષ પામી લીધો ને એ મતલબ એમ કેહેવાય ને કે જગ જીતી લીધો. હા ઘણી વાર કેવાય ને કે સંતોષ એવી વસ્તુ છે ને કે એ માણસને ઘણી વાર એમ કેહેવાય ને કે સંતોષી માણસ છે બધા એમ કે આને તો પછી એને કહેવાય ને કે વધારે આગળ પણ ન વધી શકે એક મે એ પણ જોયું છે. કે ઘણા લોકો કે એવું કહેવાય કે થોડું જેમને મળી જાય એ જે જ કામ કરતા ને એમાં જે સંન તો પછી એ લોકો એ જગ્યા ઉપર તમને આગળ વધવુ છે તો તમને થોડી ભૂખ પણ હોવી જોઈએ પણ કહેવાય ને કે સંતોષ કઈ વસ્તુમાં હોવું જોઈએ એ જાણવું બહુ મહત્ત્વનું છે કે આપણે આપણા પાસે અ કહેવાય ને કે ધન છે તો જેવું પણ છે આપણે એમાં સંતોષ કે આપણે બીજા સાથે પોતાની કમ્પેરિઝન ના કરે. બીજું એ છે કે સંતોષી એ કે આપણે ભગવાને જેવું બનાવ્યું છે. એમાં આપણે સંતોષ રહે કે આપણે ભગવાને જે પણ રીતે બનાવ્યું છે. એ આપણે બીજા સાથે પોતાને કમ્પેર ન કરવા દુઃખી ન થાય આપણે આપણે જે રીતના રહીએ છીએ જ્યાં પણ રહીએ છે ત્યાં આપણે સંતોષી રહે. તો એવી વસ્તુ મને લાગે છે કે આપણે જાણવી જોઈએ. તો સંતોષ છે ને રહેવું સંતોષી રહેવું એ ખરેખર અઘરું છે. ઘણું અને કહેવાય ને કે આ એક આપણી ઉંમર પછી જ આપણા માં આવે છે. સંતોષ કહેવાય ને કે માનવમાં એક મને લાગે કા વિકાસ બી છે માનવ નો જયારે માણસ સંતોષિત થઈ જાય ને ત્યારે એટલે કે કેહેવાય જ્યારે માણસ તેને ત્યારે વિનમ્ર પણ હોય એમાં અહંકાર ન હોય. અને જે માણસ સંતોષી ન હોય ને તો તમે જોજો કે એમાંથીને ગુસ્સો ઘણો ભરેલો હોય છે. એ એટલો આદરથી વાત ન કરે કોઈ સાથે તો એક પણ વસ્તુ ઘણી જોવામાં આવેલ છે મેં પોતે કરી છે લોકોમાં તો કેવાયને સંતોષી માણસ કેહેવાય ને એ બધાને ગમે છે. એ કેવું હોય કે વિનમ્ર હોય બધા સાથે હસીને વાત કરે એ બધાને જ બોલાવે છે. પછી એ માણસ મોટો માણસ છે કે એમના કરતા નીચે પદ ઉપર છે એ માણસ તો પણ એ માણસ એ વ્યક્તિ જે સંતોષી છે, એના માટે તો બધા સમાન છે. તો એ બધાને જ બોલાવશે તો એવું છે ને કે સંતોષ કેહેવાય ને કે ઘણા ઓછા લોકો અને એ મતલબ લઈ આવું ને એ ઘણું કેવાય છે. કે મુશ્કેલ કામ છે હવે એમાં કેવું કેવાય ને કે આપણેે જે લોકો સાથે મતલબ રહીએ છીએ આપણે કેવાય ને કે એમને સમજમનો આદાર કરવો જોઈએ જે માણસ સંતોષી હોય એમના માટે એટલે કે મેં એવું જોયેલું છે ને જેમ કે બે બંને માણસો હોય જેમ પાર્ટનર્સ છે લાઇફપાર્ટનર એક સંતોષી છે અને એકને બહુ ભૂખ છે તો એ બંનેમાં છે ને ઘણા વાદ વિવાદો થતા હોય છે કે એક માણસને કેવું લાગે કે આપણા પાસે તો વધુ છે શું જરૂર છે. આપણને વધારે કઈ કરવાની એક માણસ ને કેવું છે કે પછી એમ લાગે હજી જોઈએ છે હજી જોઈએ છે. એમા માણસ દુઃખી થતો રહે અને પછી વાદ વિવાદ પણ વધે છે. તો એવું છે ને કે સંતોષ ક્યાં એક કેવાય લિમિટ હોય છે. સંતોષીને કઈ જગ્યાએ આપણે સંતોષ રાખવો જોઈએ એ વસ્તુ પણ ઘણી મહત્વની છે બંનેને સમજવું જોઈએ એકબીજાની પ્રોબ્લેમ્સ કે હા સંતોષ આ વસ્તુ હમણાં આપણેે નથી કરી શકતા. તો કઈ વાંધો નહીં આપણે અત્યારે જે છેએ આપણે આપણે એનામાં ખુશ રહીએ આપણે હા આગળ આપણે આ બધી વસ્તુ બીજી મળશે જે આપણે વિચારી છીએ તો એ છે ને કે અ સંતોષી રહેેવામાં પણ છે ને સુખ ઘણું છે પણ કેવાય કે માનસિક શાંતિ આપ ઘણી મળે જયારે આપણે સંતોષી હોય ને ત્યારે આપણે કેહેવાય ને કે નિંદર આપણને મને લાગે ઊંઘ સારી આવે આપડણે સંતોષી હોય ને ત્યારે કે આપણે એક મને લાગે છે કે સંતોષી રહેવો એ આપણા શરીર માટે પણ ઘણું કેહેવાય ને કે મને લાગે ફાયદાનું છે એટલે કે આપડણે કેહેવાય ને કે એક સારું જીવન જીવી રહ્યા છીએ સારું આપણે ધીમે ધીમે ીમે ખાઈએ તો એ શરીર ને પણ આપણે કેવું ને કે એક હેન્ધી હેબિટ લગાડે છે અને આપણું એના કારણે શરીરમાં સારું રહે છે. નિરોગી રહે છે તમે કેહેવાય ને કે સંતોષી ન હોવ તમને બહ કેવાય ને કે બધી વસ્તુની. હાય હ તમે કરો કે અમને આપણ જોઈશું ઓ લોકો છે એમાં તમે તમારો કેવાય ને પોતા ઉપર ધ્યાન નથી દઈ શકતા તો બધી વસ્તુ એક સાથે તો કોઈને જ ન મળે તમને બધું કેવાય ને કે બેલેન્સ રાખવું બહુ જ જરૂરી છે. એટલે ઘણી વસ્તુ ન મને લાગે સંતોષી હોવું જ જોઈએ માણસને ઘણી વસ્તુ આપણામાં અ કેવાય ને કે આવી પણ જોઈ અને આપણે પોતાને યાદ દેવડાવવાનું ભ ગણે કે સંતોષી રહેવું જરૂરી છે. એ આપણા માટે આપણા શરીર માટે આજુબાજુના લોકો માટે.. આપણા મિત્રો માટે સારું છે એટલે કે આપણે એ લોકો સાથે- શાંતિથી વ્યવસ્થિત રીતે રહી શકે શું લાગે તમને?
નહી ખરેખર તમારી વાત તો બહુ સારી છે. કે જે માણસ ને એકદમ સંતોષી જે માણસ હોય ને એ પોતાના જીવનમાં ક્યારે પણ કેહેવાય ને એમ ક્યારે પણ છેતરાતો નથી કેમ કે એને ખબર જ છે. કે મારે કેટલું જોઈએ છે અને જેનાથી મારું જીવન ચાલી શકે. તો અ મને એવું લાગે છે કે અને બીજું એ કે લેવા કરતા મને ઘણીક વાર એવું લાગે છે કે જે દેવામાં સુખ છે ને એ બીજું ક્યાંય છે જ નથી. કેમ કે જયારે તમે લેવા માટે કેવાય ને એટલે આપણે આજકાલ કેવું થઈ ગયું છે કે બધા લોકો આટલા આટલા એ મતલબ વ્યસ્ત થઈ ગયા છે અને જીવન જીવવાનું પણ ભૂલી ગયા છે. તો એટલે સંતોષ નો અર્થ મને એવું લાગે છે કે પ્રગતિ રોકવી નથી. સંતોષ નો અર્થ એ છે કે પ્રગૃતિ કરતા કરતા પણ કેહેવાય કે પોતે પોની શાંતિ ન ગુમાવવી સફળતા મેળવતા મેળવતા સંબંધો ન ગુમાવવા એટલે ધન કમાતા કમાતા ધર્મ ન ગુમાવવો અને દુનિયા જીતતા જીતતા પોતાનું મન ન હારવું. એટલે મને એવું લાગે છે કે આપણે આપે આપણા જીવનકાળમાં એક વિચાર યાદ રાખવો જોઈએ કે જે માણસ પોતાની ઈચ્છાઓ ન માલિક ભણી જાય છે ને તેને કોઈ ગુલામ ભણાવી શકતું નથી. અને જે પોતાની ઈચ્છાઓનો ગુલામ બની જાય તેને આખી દુનિયા પણ કેહેવાય ને મુક્ત કરી શક કે નથી એટલે મને એવું લાગે છે કે જયારે પણ જીવનનો અંતિમ શ્વાસ આવે ને ત્યારે કોઈ પૂછશે નહીં કે તમારી પાસે કેટલી મિલકત હતી કેટલી ગાડીઓ હતી કે કેટલી પ્રસિદ્ધિ હતી. લોકોને માત્ર એટલું જ યાદ રહે છે કે તમારા કારણે કેટલાને શાંતિ મળી હતી તમારા શબ્દોથી કેટલાને વા આશા મળી હતી એટલે તમારા જીવન થી કેટલાને પ્રેમ મળી હતી એટલે જીવનમાં ધનવાન બનવું સારું છે પણ તેનાથી પણ ટમ એટલે હું મારા હિસાબે મને એવું લાગે છે કે સંતોષ ફડ બનવું કારણ કે સંતોષ એ મનનું એવું રાજ્ય છે જ્યાં દુઃખ નો દરવાજો એટલે ખકડાવે છે. પરંતુ અંદર પ્રવેશી શકતો નથી બસ તો મને એવું લાગે છે કે દરેક માણસની પોતાના જીવન કલમાં એટલે એક કેવાય નને જરૂર તમે પ્રગતિ કરો આગળ વધો પણ હૃદયના ખુનામાં ક્યાંક ને ક્યાંક આવી વાત ન સર્જન કરો કે મારા જોડે કેટલોું છે બીજા લોકો જોડે તો એ પણ નથી તો આપણે એવા ભાવો સાથે આગળ વધીએ ને તને એવું લાગે છે કે જીવનના કોઈ પણ કાળમાં આપણે દુઃખી ના થઈ. તો બસ આજે કહેવાય ને કે સંતોષ ના વિષય ઉપર તમારી જોડે વાત કરીને અને તમારા જે વિચારો છે એ આપડા બંને ના વિચારો આદાન પ્રદાન થયા અને મને બહુ મજા આવી કઈક નવું સમજીને વિચારીને કઈક બીજા લોકો ન દ્રષ્ટિકોણ અ તમારરો દ્રષ્ટિકોણ ખરેખર કેવા ને કે વિચારવા જેવું છે. તમે તમારું ધ્યાન રાખજો અને આપણે ફરીથી મળીએ એક નવા ટોપિક સાથે.
સાચો ચોક્કસ આવજો તમારું પણ ધ્યાન રાખજો મને પણ તમારી સાથે વાત કરીને બહુ જ મજા આવી આપણે ફરી પાછા મળશું ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભારને ધન્યવાદ